હલો હા જ બોલો કેમ છો?
બસ બરાબર તમે કેમ છો?
બસ મજા આમાં શું વાત છે ઘણા દિવસે યાદ કરે આજે
હા હા આછ ને મને તમારી એક સલાહ જોઈતી હતી કે મારે આમ તો નોકરી ચાલ લુ છે એક અને મારા બાબા સાથે મને એક કા તો બિઝનેસ કા તો નોકરી એવી રીતે બે માંથી કંઈક ઓપ્શન ચૂઝ કરવું છે તો મારે તમે પણ સર્વિસ કરો છો ઘણા વખતથી અને આમ મારે સર્વિસ ન તો એટલો એક્સપિરિયન્સ નથી પણ મારે આમ ટ્યુશન ન બિઝનેસ હતું તો મા
તે આપણને યોગ્ય થાય કે સમય અનુસાર કે આપણે આવક અનુસાર કે એટલે તમા એક્સપિરિયન્સ તમારા એના હિસાબે તમને શું લાગે છે તો એક મને અભિપ્રાય જોઈતો હતો
મને લાગે છે કે નોકરી અને ધંધો આ બંને છે ને પોતપોતાની જગ્યાએ બંને અલગ અલગ નુકસાન અને ફાયદા બને છે જેવી રીતે ક કે દરેક સિક્કાની બે બાજુ હોય એવી રીતે અ ઘણા લોકો ને એમ થાય કે નોકરી જ બહુ જ સારી જયારે ઘણા ને એમ થાય કે ધંધો બહુ સારો પણ મારું એવું માનવું છે કે બંનેના અ સા ફાયદા અને નુકસાન બંને છે. તો હવે તમારી માટે કયું સારું ઈ તો તમારે તમારા જે અ કેવાય ને કે તમારા જે પોઈન્ટસ હોય કે તમારા જે કારણો હોય એના ઉપરથી જ તમારે નિર્ણય લેવો પડશે તો તો થોડું તમે તમારા આ પોઈન્ટ મને વિગતવાર કહેશો તો હું તમને મદદ કરી શકું.
હા જુઓ પોઈન્ટને હિસાબે તો આમ હું આ બે ત્રણ લાખ જેટલા ઇન્વેસ્ટ કરીશ. શકું તો કોઈક નાનું બિઝનેસ કરવા માટે. એક તો ઈ ઓપ્શન છે મારી પાસે કે અગર આપણે બિઝનેસ કરવું છે તો બે ત્રણ પોઇન્ટ ઇન્ટ હોય કે આપણી પાસે મૂડી કેટલી છે ઇન્વેસ્ટ કરવા માટ ટે કે આપણે કેટલો સમય આપી શકીએ કે આપણે એકલા કરીએ છીએ કે સાથ તે કોઈ આ એવો વ્યક્તિ છે જેને થોડો ઘણું એક્સપિરિયન્સ છે તો આ બધામાં જોવું ને તો આમ તો એક્સપિરિયન્સ તો નથી મારે હું અને મારા દીકરા એ વિચાર્યું. કે આપડે કઈક બિઝનેસ શરૂ કરીએ આ પછી તો એ નોકરી તો તો કરશે જ પણ હું પણ હવે ફ્રી હોઉ છું તો મને લાગ્યું કે કોઈક એવો બિઝનેસ નાનો ચાલુ કરીએ. જે આમ ઈકોનોમિકલી આપણને એટલો મોંઘો બી ના પડે પણ આમ ધીરે ધીરે આપણું ગાડું ચાલે અને થોડો એક્સપિરિયન્સ કાલ ની બીજી બધી ટેકનોલોજી ને બધું લોકોને સમજાય અને થોડો ઘણો આપણે પણ એને સહાય કરી શકીએ તો એ હિસાબે મેં વિ વિચાર્યું બીજું તમે કીધું કે સમય હિસાબે તો બીજું માય એટલે આમ તો ને આપડે થોડો ઘણો તો સમય આપડે કાઢી જ લઈએ કેમ પણ ક કરે અને કઈ નવો બિઝનેસ કરું કે નહીં આમ તો ઈ મારો દીકરો જાણે સપો સપોસ કે અગર ઈ નોકરી કરે છે તો તમને ખબર છે કે ઈ તો નાઈન ટુ ફાઈવ નો જોબ થઈ જાય પણ નાન ટુ ફાઈવ તો કોઈ હોતું નથી નાન ટુ નાઇન જ થઈ જાય છે આપણેે આ બધે જ જોવા જઈએ છીએ તો ઘરે પહોચતા પહોચતા એ લોકોને નવ દસ જ વાગી જાય એ બધો મુસાફરી કા કરવી આ બધું તો મને લાગ્યું કે આટલી બધી હાડમારી કરવી એવું બધું કરવું ભલે નોકરી આમ જોઈએ તો એક સ્થિર આવક છે પણ એટલે મને આ પ્રમાણે આ તમને લાગે છે કે બે ત્રણ લાખમાં કોઈ નાનું એવું બિઝનેસ આપણે ચાલુ કરી શકીએ.
હા ચોક્કસ બે ત્રણ લાખમાં બિઝનેસ તો નાનો આમ તો ચાલુ કરી શકાય એની કોઈ ના નથી. અને સાચું કઉ તો ઘરે ઘર આવું કરવું હોય તો બે ત્રણ લાખ પણ ઘણા વધારે છે એટલે આપડે નાનો આપડું અમથું શરૂઆત કરવી હોય તો આપડે કોઈ વસ્તુ ની જાણી કે લે વે જ કરીએ. કે વસ્તુ એક ઠેકાણે થી લઈ આવીએ અને પોતાનો નફો ઉમેરીને બીજે ઠેકાણે વેચીએ. તો આમાં શું થાય કે તમે ઘર ઘર આવું કરો તો તમને દુકાન નું ભાડું કે જગ્યા નવી લેવી પડે આ બધા ખર્ચાઓ ના લાગે પણ આમાં કેવું છે ને કે કોઈ પણ જાતનો ધંધો એને વિકસાવવા માટે એક તો સૌથી પેલા તમારે ખુબ સમય આપવો પડે. કારણ કે આજકાલની બજારમાં એટલી બધી કોમ્પિટિશન વધી ગઈ છે કે જેમાં અ ખરેખર સાચું કહું તો એટલો બધો સમય આપવો પડે છે એક ધંધાને વિકસિત કરવા માટે. કે ક્યારેક આપણને એમ થાય કે શું આટલો બધો સમય ફાળવી ને અ આટલા પૈસા મળે એ યોગ્ય છે ખરું. અને નોકરીમાં કેવું છે કે જેમ આપણેે વાત થઈ કે બધામાં થોડા ફાયદાને નુકસાન હોય જ છે એટલે સમજો કે તમે નોકરી કરવા જાવ તો એક તમારે જવા આવવાનું બંધન થઈ જાય એક તમારે કોઈના આ અંડરમાં રહીને જ કામ કરવું પડે ઈ એક પ્રોબ્લમ આવે.
ધંધામાં તો શું થાય કે તમે તમારી મરજી એ ક્યારેક તમારે નથી જવું ક્યારેક તમારે તમારી દુકાન નથી ખોલવી તો તમે પોતે પોતાના મરજી ના માલિક છો. તો મને લાગે છે કે મૂડી બો વધારે આમાં વાંધો નહી આવે કે મૂડી બે ત્રણ લાખથી તો તમે ધંધો તો ચોક્કસ કરી શકશો. પણ જો તમારી યોગ્ય સમય ફાળવવાની તમારી ગણતરી હોય કે હું દિવસના આટલા કલાક ફક્ત આ ધંધા પર જ ધ્યાન આપીશ તો તમે ચોક્કસ ધંધા માટે વિચાર કરી શકો છો.
બરાબર તમારો વિચાર તો યોગ્ય લાગે છે. તો આમ મતલબ મારી બીજું બધી રીતે જોઉ તો મૂડી છે કે સમય છે કે કે આવક આવે છે એ થોડા વખત આપણે જોઈએ તો પછી આપણે અંદાજો આવે અને આમ કેટલો કોઈ પણ નવું બિઝનેસ શરૂ કરવા માટે એવું તો નથી કે એક જ મહિનામાં બધું આમ એકદમ લાગી જાય તો આપડે એક રિસ્ક લેવું હોય તો આમ કરી શકાય બરાબર ને?
હા હા એકદમ ચોક્કસ. તમે થોડાક થોડીક મૂડીથી થોડાક સમય માટ અમુક વર્ષો માટે કે તમે બે ત્રણ વર્ષ અ પ્રયત્ન કરી જુઓ જો તમને લાગે કે જેટલો સમય હું નાખું છું. કે જેટલી મહેનત કરું છું. એટલું ઉગી નીકળે છે. આપ ન કેવાય કે દાણા નાખીએ પણ ઉગે કેટલા નીકળે છે એ મહત્વનું છે દાણા નાખ્યા પછી મહેનત કરવી પડે એને સિંચન કરવું પડે. પણ એ બધું કર્યા પછી જો પા પાક સારો ઉગી નીકળે તો આપણી મહેનત લેખે લાગે.
એટલે મને લાગે છે. બે વર્ષના સમયગાળા માટે બે ત્રણ લાખ કોઈ ધંધામાં મુકવા. કે ઇન્વેસ્ટ કરીને એના પર કામ કરવું. ઈ પ્રયત્ન કરવો ખોટું નથી આમાં કઈ.
બરાબર છે આમ તો મેં નાના મોટા બિઝનેસ થોડા વિચાર્યા છે. જેમાં નાનું એવું ઘર ઘરવું મશીન લઈ અને પછી હમણાં આમ ઘણા બધા બિઝ ચાલે છે. જે મૂળ રી કે જે જેવી રીતે પ્લાસ્ટિક બેન થઈ ગયું છે. તો કાગળની થેલીઓ બનાવવાનો બિઝનેસ છે. કે એવો નાનો પછી જે પેલા કપ્સ આવે છે કે જે કોફી કપ્સ છે ને આમ આપણે મોટા મોટા સ્ટોરમાં અને મોટા મોટા કેફેઝમાં જે વેંચાય છે. તો એવા નાના નાના બિઝનેસ તો આ મે જોયા છે જેમાં કદાચ બે ત્રણ લાખની મૂડી મારે અને એમાં જે ટેકનોલોજીકલ કામ છે જેમ કે મશીન ચલાવવું કે તો એમાં આપડે છે ને ઘરમાં એક રૂમ ખાલી હોય તો ત્યાં મૂકી શકીએ એ પ્રકારના મશીન છે. આમ મેં થોડી ઘણી માહિતી લીધી છે. ફક્ત મને શું હતું કે એવું ના થાય કે કદાચ શું આપણેે હમણાં તો કરીએ પણ પછી આપણને એવું લાગવા લાગીએ કે આ બધું આમ સમય માટે સમય ઓછો કે એવું કઈ અને બીજું તમે આટલા વર્ષથી નોકરી કરો છો એટ મને લ લાગીયુ કે તમને આમ નોકરી નો વધારે કારણ કે મારે નોકરી નો તો એટલો અનુભવ નથી. એટલે એક મને ઈ પણ કહયો કે અગર તમે નોકરી વિશે આપણે તમારા શું વિચાર એટલે આમ જે બે ત્રણ લાખની મૂડી થી હું શરૂ કરી શકુ તો બરાબર છે. પણ નોકરી કરવી કેટલી કેટલા કમ્પેરેટિવમાં બંનેમાં આપણે કરી તો કઈ વધારે પ્રેફરન્સ આપશો તને તમે કોને વધારે પ્રેફરન્સ આપશો.
જો હું તો વર્ષોથી નોકરી કરું છું એટલે એ સ્વાભાવિક છે. કે મારો તરફનો જ ઝુકાવ થોડો વધારે હશે પણ તમને સાચી વાત કરું તો મને પણ બિઝનેસ કરવાનો બવજ મન અને ઈચ્છા હતી પણ હંમેશા પેલા એમ થયું કે પેલા મૂડી ભેગી કરી લ હું નોકરી કરીને અને પછી એ મૂડી થી બિઝનેસ કરીશ. પણ એમ કરતા કરતા વર્ષો એટલા બધા નીકળી ગયા આગળ કે હવે નોકરીમાં એવી મારી ઢબ બેસી ગઈ છે કે હવે મને અ બિઝનેસ કરવા બહ વિચાર નથી આવતો. સાવ વિચાર નથી આવતો એવું એટલા માટે નહી કહું કે ક્યારેક ક્યારેક મને એમ થઈ જાય છે ખરું કે હવે નોકરી બંધ કરીને હું બિઝનેસ પણ પછી જયારે વધતી જતી કોમ્પિટશન ઓનલાઈન માર્કેટિંગ આ બધું જોવું સાભળું છું ને ત્યારે એમ થાય કે ના ના હવે આટલી બધી મહેનત નથી કરવી. આ એક ગાડું ચાલે છે ઈ બરાબર છે નોકરીમાં કેવું છે કે અ થોડીક મને સ્વતંત્રતા એટલા માટે લાગે કે મને સમજો કે અઠવાડિયું. અ હું કામ પર નથી જવા માંગતી. તો મારી પાસે રજા લેવાનો વિકલ્પ જય્યારે કે તો એવો છે કે જો તમારે વન પર્સન તમે મેન તમે બોસ છો કે તમે મેન તમે મેઇન પર્સન છો કે જે બધું સંભાળે છે તો તમારી હાજરી અનિવાર્ય છે ધંધા નથી ચાલતા જ્યારે કે નોકરીમાં આ એક સગવડતા હોય છે કે તમે ગે હાજર હશો તો તમારા જે સાથે કલીગ્સ હશે એ તમારું કામ સંભાળી લેશે. અને ક્યાંક તમારા વર્ષો જો ઘણા થઈ ગયા છે તમને એક જ જગ્યાએ કામ કરતા કરતા તો તમે ક્યારેક જો તમારો રેપો એવો હોય કે તમે. વધારે રજા. ઓ નથી લેતા યોગ્ય રીતે કામ કરો છો સમય નું કોઈ સમય પાબંદી નથી રાખતા કે આટલા વાગે. પછી હું કામ નહીં કરું આવા બધા જો તમારા સારા લક્ષણો હોય તો ક્યાંક તમારા જે બોસ હોય છે કે જે તમારા એમ્પ્લોયર હોય છે તો એ પણ તમને આવી ક્યારેક ઈમરજન્સી માં કે ક્યારેક અચાનક તમારે આઠ દસ દિવસની રજા લેવી પડે તો એ તમને એનો પગાર ઘરે બેઠા બી આપે. તો આ બધા નોકરી ના ઘણા જ ફાયદાઓ મને લાગ્યા મારા જીવન માં એટલે હવે મને થોડી ઘણી ઈચ્છા બી થાય તો હું એ તરફ આગળ નથી વધતી અને ધંધા વિશે કે બિઝનેસ કરવા વિશે હું વિચારતી નથી.
બરાબર તમારા વિચારો બરાબર છે અને મને પણ સારું એવું માર્ગદર્શન. મળ્યું છે એના લીધે. તો મને લાગે છે કે મારે પણ બંને પક્ષે વિચારી અને પછી કઈક નિર્ણય લેવો જોઈએ. અને આ વાતમાં હું તમારી સાથે સહેમત છું. કે હા નોકરીમાં આપણે થોડાસા ફ્રી થઈ જઈએ કે આપણની મરજી થી અગર આઠ દિવસ રજા જોઈએ છે તો ઇ એક વાતનો તો ફાયદો આપણને છે જ તો મને લાગે છે કે હું પણ. પણ તમારા કયા પ્રમાણે જે વિચારો તમે દર્શાવ્યા મને એના ઉપર. પર જરૂર વિચાર કરીશ બંને વાતોનો બને બધા જ પક્ષો લઈ અને વિચાર કરી મારા દીકરા સાથે ડિસ્કસ કરીસ એમાં પણ મને કાય એવું લાગશે તો તમને નક્કી ફોન કરીસ તો મને લાગે છે કે તમારા વિચારો જાણીને જે મને માર્ગદર્શન મને નક્કી જ મદદરૂપ થશે ને બાકી. બાકી તમારી બધાની તબિયત પાણી ઘરમાં બધા કેમ છે બરાબર છે ને.
હા હા બધા મજામાં છે અને આમાં જો તમારો પગ જાણીને મને એમ લાગે છે કે તમે એક વખત અ અ ચોક્કસ ધંધા માટે બે ત્રણ વર્ષ ટ્રાય ચોક્કસ કરો અને પછી તમે એવું હોય કે તમને લાગે કે એના મને નથી ફાવતું તો જ તમે નોકરી વિશે વિચાર કરો તો તમને બંને અનુભવ મળી જશે. ઠીક છે ચલો મળીએ આપડે ત્યારે નીરાતેે.
હા હા ચોક્કસ તમે બી આવજો ક્યારેક ઘરે આપડે મળશું બધા વાતો કરશું બેસી.
ચોક્કસ ચોક્કસ આવજો આવજો.